મિત
હા કેવું ચાલે છે અભ્યાસ મિત્ર હા. તો શું આગળનું શું પ્લાન છે મિત્ર?
કારણ કે એક્ઝામમાં જો હું ફેલ થઇ જઈશ તો કેવું જેવું ચાલે.
પડે કારણ કે જો આપણે સારી રીતે વાંચીએ છીએ ને તો એક્ઝામમાં તો વાંચવું તો પડે ને મિત્ર. હા મિત્ર હવે તો અમારે એક્ઝામ પૂરી એટલે હવે એક્ઝામ-એક્ઝામ પૂરી એટલે હવે તમે આમાં જે જે પણ કામ છે ઘરે... ઘરે જે પણ કામ હોય છે એ કરે.. તમે
હા મિત્ર
તો શું મિત્રો હું તમને એક ટોપિક વિશે માહિતી આપવા માંગુ છું
હા મિત્ર કયું ટોપિક કયું છે મિત્ર
તો આપણે મિત્ર ટોપિકન.. નામ છે કે જો પર્યાવરણનું... જે આપણે રક્ષણ કેવી રીતે કરવાનું અને- જે પ્રદૂષણ હોય.. એ પ્રદુષણ સામે આપણે કઈ કઈ રીતે પ્રદુષણ.. દૂર કરી શકાય.
સારું ટોપિક છે તમારું કેમકે આજના સમયમાં આપણે જોવા જઈએ તો પર્યાવરણનું જે પ્રદુષણ છે એ ખુબ જ વધી રહ્યું છે.
હા મિત્ર પર્યાવરણ નહીં પરંતુ મિત્રો હવાનું પ્રદુષણ જમીનમાં જમીન પ્રદુણ હવે તો મિત્રો જોવા જઈએ તો બધી જગ્યાએ પ્રદુષણ ફેલાયું છે.
સાચી વાત છે મિત્ર
હા મિત્ર આપણે આ પ્રદુષણ અટકાવા માટે કઈ તો કરું જ પડે ને
હા મિત્ર એના માટે અ સરકારે કેટલા અલગ અલગ સ્કીમ કે પછી કઈ લો છે કે પછી ડિપાર્ટમેન્ટ છે બનાવેલા હોય છે ને તે દરમિયાન જે થોડું પ્રદુષણ હોય એ થોડું કંટ્રોલ થતું હોય છે. ને હાલના સમયમાં જોવા જાવ તો પહેલાના સમય કરતા હાલના સમયમાં તમે જો તો પ્રદુષણ સે એ વધી રહ્યું છે કારણ કે તમે જોવા જઓ તો ધીરે ધીરે જે વૃક્ષો છે તેઓ ઓછા થતા જતા છે. ને એના દરમિયાન એની જે અસરો છે તે આપણે હમના તમે વેકેશન કે ગરમીનામના મોસમ ચાલતા છે તો તમે જોઈ શકો છો નોર્મલી જે તાપમાન હોય એ ચાલીસ થી ઉપર નીકળી જતું હોય. છે એનું કારણ એ એજ છે કારણ કે આપડી જે અ પૃથ્વી છે કે પછી જે પ્રદૂષણો છે એના દ્વારા જે પ્રદુષણ થતું હોય છે એનાથી એ અસર થઈ આપણે તાપમાન કે હવા પર એના વિવિધ એવા વિવિધ અસરો થતી હોય છે તમારું શું કેવું મિત્ર?
હા મિત્ર તમારી વાત ત સાચી છે. પરંતુ મિત્ર જે હવા નુ થાય છે એ રશે એના પર કેટલીક વિપરીત અસર થાય છે એના વિશે થોડું જણાવશો.
હા મિત્ર તમારી વાત સાચી છે કેમકે હાલના સમય દરમિયાન જે ઓજન કિરણ છે જે આપણને અ સૂર્યથી આવતા પાંચ જામની કિરણો છે એનાથી રક્ષણ આપે કારણ કે જો એ જો કિરણો હોય પારજાની મળી એ જો ડાયરેક્ટ આપણા કોઈ સજીવ વૃક્ષ પર જો પડતા હોય તો એની જે અસર હોય તે ખૂબ જ ઝેરી હોય જો આપણા નોર્મલી તમે જોવા જાવ તમારા હાથ પર કે તમારા ઓ કોઈ પણ અ હાથ પર કે પછી તમે એના સંપર્કમાં આવો એ કિરણોના તો તમારા જે બોડી પર છે, આખા સાલા કે પછી કઈ ઇફેક્ટ જોવા અ મળશે તો આપણાને અ સૂર્યના કિરણો વચ્ચે જે ઓજ આપણે હોઈ શકીએ છીએ તમે જોવા જાવ તો આજના સમયમાં જે પ્રદુષણના લીધે જે ઓજન સ્તર છે, એ ધીરે ધીરે ઘટતું જતું છે, કારણ કે આજના સમયમાં તમે જુઓ તો જે ગરમીથી બચ માટે લોકો છે તે અ એસી કે પછી અ કોઈ એર અ એર એર એરથી કે પછી એ એના દ્વારા વાપરતા હોય છે તો તેમાંથી નિક નીકળતા જે અણુઓ છે, કે પછી સી એફ સી એવા બધા જે અ માય પ્રોડક્ટ અણુ છે, તે ઓજનના લેયર હોય એને ધીમે ધીમે ઓછા કરતા હોય છે, કારણ કે સી એફ સી નો એક જે અણુ હોય તે ઓજનના હજાર અણુને તોડી લાખે તમે જ વિચાર કરો કે નોર્મલી એક અણુ હોય તે ઓજનના હજાર અણુને તોડી લાખતો હોય તો તે કેટલા એમ તમે જોવા જાવ તો કેટલા અણુને તોડીને આપે તે દરમિયાન એની જે લેયર કે જે સપાટી હોય છે, તે ધીરે ધીરે ઓછી થતી હોય છે, એના કારણે જે ટેમ્પરેચર છે, તે પણ પૃથ્વીનું વધતું હોય છે, અને તેની અસરો તમે પણ જોઈ શકો છો. તમારુ શું કેવું મિત્રો?
હા ભાઈ તમારી વાત ત ખુબ જ સારી છે. અને તમે જે કહ્યુ એ હું એ હું ખૂબ જ ધ્યાનથી સાંભળતો હતો કારણ કે આ આપણા આપણને ખુબ જ રક્ષાત્મક કવચ કહેવાય એવુ ઓજનસ્તર છે, કારણ કે ઓજનસ્તર વિશે તમે જે પણ માહિતી આપી એ ખૂબ જ ખુબ જ માહિતી અમને ખૂબ જ યોગ્ય લાગી અને જીવનમાં ખુબ જ એક કારણ કે જે અલ્ટ્રાવાલેટ જે કિરણા હોય એ બેઠા પડે તો ખુબ જ નુ નુકસાન થાય અને જે જે સી એફ સી એટલે એ ક્લોરલો ક્લોરો ક્લોરો કાર્બન હોય એટલે એના વિશે પણ તમે જણાવ્યું. પરંતુ મિત્રો ગ્લો ગ્લોબલવોર્મિંગ વિશે થોડુંક માહિતી આપજો.
હા મિત્ર ગ્લોબલવોર્મિંગ એટલે કે આપણે જોવા જઈએ તો હમણા લોબલવોર્મિંગમાં બે વાયુ આવતા હોય છે, જેમ કે આપડો જે શ્વાસમાં લઈએ ઓઑક્સિજન ને બહાર કાઢીએ આપણે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ અ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, મિથેન વાયુ છે, કે પછી બીજા નાઈટ્રોજન ઓક્સાઇડ છે, એ બધા ગ્રીન હાઉસ વાયુ છે, જે ડાયરેક્ટ આપણને ઇફેક્ટ કરતા હોય છે, ઓજોનને એના કારણે જે ઓજ ઓઝાનનું લેયર છે તે ઓછું થયતું હોય છે, અને એના દ્વારા તમે ગ્રીનહાઉસ ઇફેક્ટ જોવા મળતી હોય છે, ને તમે જોવા જોવા જાવ તો આપણને ખબર જ છે કે જે વૃક્ષો છે, તેનુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લેતા હોય છે, અને બાય પ્રોડક્ટ તરીકે આપણને ઓક્સિજન આપે છે, પરંતુ હાલના સમયમાં તમે જોવા જાવ તો વૃક્ષો વધારે શહેરે કે સિટીમાં કે પછી એ જોવા જ તો જોવા મળતા નથી ને જ્યાં હો હો હોય છે, તે નોર્મલી ત્યાં ઓછા થતા હોય છે, ને તેના કારણે જ આપણને જે ઓજનનું લેયર હોય છે, એ ઓછું થતું હોતું હોય છે, ને એના કારણે આપણું તાપ છે, કે પછી એના કારણે બીજું પણ પ્રદુષણ હવાનું પ્રદુષણ એ પણ થતું હોય છે, તમારું શું કેવું મિત્ર આના વિશે?
હા મિત્ર તમારી વાત તો સાચી છે, પરંતુ મિત્ર આજ સમયમાં જે આ એ ઔદ્યોગિક ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે. જ્યાં જોઈએ ત્યાં આપણે ફેક્ટરીઓ દેખાય છે, અને આટલા બધા કારખાના વધી રહ્યા છે, મિત્રો કે જે ઓ આટલા કારખાના હોય છે, કે એટલું એમાંથી જે ધુમાડો નીકળતો હોય ઝેરું ગેસ નીકળતો હોય તો મિત્રો એનું પ્રદૂષણ તક કેટલું બધું ફેલાઈ રહ્યું છે, અને મિત્ર હાલમાં આપણે જોવા જઈએ તો જે ભારતના એવા કેટલાક રાજ્યો છે, કે જ્યાં ખુબ જ ઘણું ગંદકી જોવા મળે છે, અને હવે આપને અમુક વિસ્તારમાં જોઈએ ને મિત્ર આપડે તો ગામડા વિસ્તાર ના ભય પરંતુ મિત્રો આપણે એવા જ એક એ જ કે આપણને શ્વાસ લેમાં ખુબ જ તકલીફ પડતી હોય છે. એટલે આપણે આ જે પ્રદૂષણ હોય જે મિત્રો એને આપણે દૂર કરવા માટે સરકાર દ્વારા તેવા પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ મિત્ર આપણે જાતે જાતે જ આપણે સંકલ્પ લેવો જોઈએ કે આપણે પણ કઈ કરી બ અને ભવિષ્ય જમાં આપનું પન એવું સારું નામ આવશે.
હા મિત્ર તમારી વાત સાચી છે. કારણ કે હાલના સમયમાં તમે જોવા જાવ તો ફેક્ટરી કે પછી ઉદ્યોગો સે તે નોર્મલી વધતા જ હોય છે કારણ કે લોકોની જે માંગણી હોય છે એ પણ એ લોકોને પૂરી કરવાનું હોય છે તે દરમિયાન એમાંથી જે પ્રદૂષણ છે કે જે બાય પ્રોડક્ટ દરમિયાન છે ગેસીસ હોય કે એ બધી ડાયરેક્ટ ફિલ્ટર કરીને એ લોકો અમુક જ જગ્યા એવું હોય છે ઉદ્યોગમાં કે એ લોકો ફિલ્ટર કરીને વાતાવરણમાં છોડતા હોય છે પણ એ લોકો ડાયરેક્ટ એ પ્રદુષણ કે પછી હવા છે જેમ કે હવા એ લોકો વાતાવરણમાં સોડી દેતા હોય છે એમાં ઝેરીલા કેસ કે ગેસીસ એ બધા હોય છે ને નોર્મલી જે ઇન્ માંથી જે પાણી કે અશુદ્ધ કેમિકલ વાળું હોય છે એ નોર્મલી એ લોકો તળાવ કે નદીમાં સોડી જતા હોય છે જેના કારણે જળ ને વાયુ બંને નુકસાન થતું હોય છે.
તે સાચી છે પરંતુ મિત્રો આ આપણે આના માટે ઘણી બધી યોજનાઓ પણ બનાવવી જોઈએ કારણ કે જે પણ કંપનીના માલિકો હોય મિત્ર એ માલિકએ આ જે પણ કંપની શરૂ કરતા પેલા એ લોકોએ આવી સ્ટ્રેટેજી બનાવી જોઈ કે જે કંપની માંથી નીકળતો ઝેરી ગેસ અથવા જે કંપની માંથી જે વેસ્ટ પાણી બંધ હોય એને આપડે રિસા રિસાયકલ કરીને વાપરું જોઈએ. અને જે પણ નક્કામો નીકળે ને મિત્ર જે ગંદુ પાણી એને કઈ ખાડો ખાડો મોટો કરીને તેમાં એ ગંદુ પાણીઠાલવવું જોઈએ કારણ કે જો ગંદુ પાણી મિત્ર નદી નાળામાં જશે તો ત્યાં માછલીઓને નુકસાન થશે. એ એ ઢોર ધનકોર પાણી પીશે એ નુકસાન થાયશે. ખેતી ખેતી જે ખેડૂતો કરતા હોય એ એ લોકોને પણ નુકાન સાઠું છે. તો મિત્રો નુકસાન બધાને જ છે.
હા મિત્ર તમારી વાત સાચી છે એ મુદ્દે આપણે નોર્મલી જોવા જઈએ તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર જે વોટર છે. એ એની અંદર એક એવી પદ્ધતિ છે જેની અંદરથી એ લોકો ઓ જ અ ખરાબ પાણી છે એ લોકો શુદ્ધ કરતા હોય છે તમે સાંભળીજ ત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એની અંદર જે ખરાબ પાણી હોય. એ લોકો એનું ફિલ્ટર કરે છે ને પછી પછી એમાંથી જે સારું પાણી જે એ લોકોને મળે છે એ પાણી પછી એ લોકો નદી કે તળાવમાં છડી દતા હો છે. એના કારણે જે પછી અ પાણીનું પ્રદુષણ છે એ શું થતું હોય છે ને એનાથી જે પાણીમાં રહેતા જીવ જંતુઓ છે એને વધારે નુકસાન થતું. નથી.
તમારા વાત સાચી છે પરંતુ મિત્રો આપણે આના સાથે સાથે એ પર્યાવરણ પણ જ જોઈએ કારણ કે આના સુમે મ ગામડા વિસ્તારમાં પણ એવા કેટલા કેટલાક વિસ્તારો છે જ્યાં લોકો જીવન દરમિયાન કે ખેતી કરવા માટે જે ઝાડવા તોડે છે અને એનું જે આદર કરતા હોય છે તો મિત્રો એમાંથી પણ જ હયમાં જે તો મિત્રો. એમાંથી પણ કેટલો બ તો જ્ઞાન ઉપર તો હું છે? અને મારા નિભતા હું છે? તે એ ખુબ જ હાનિકારક છે.
હા મિત્ર, તમારી વાત સાચી છે. એની અંદરના ગામના લોકો છે જે ખેતી દરમિયાન હમ્મ. કોઈએ નોર્મલી ખેતી દરમિયાન જે એ લોકો બાળતા હોય છે કે પ એ નોર્મલી હાઉસ ની અંદર કે ઘરની અંદર કય બનાવાનું તે દરમિયાન એ લોકો લાકડા લાવે છે તે દરમિયાન અ પ્રદુષણ છે તે વધારે થતું હોય તે તો તમે હાલના સમયમાં જોતા હોશો એ નોર્મલી ગે